શું કરે છે, સુરેશ.
હા નને આ કામ ઘણા
હા હા તો યાદ તે ફોન કરેમે.
એવું એમ.
વરસાદ બરસાદ છે, તમારે.
વરસાા તો સાર હ છે, તમાર છે, બલો.
અમારે પણ સારો જ છે.
ઠંડક થઇ જઈ હમ અમારે. હા ઠંડક અમારે રાત્રે હતો વરસાદ જો આ ફૂલ વરસાદ આવ હતો માવ ધીમે ધીમે
ફૂલ ખીતરો ભરાઈ ગયા.
અમારે એવો જ છે, ખેતર બેતર તો ભરાઈ ગય બાજુ વાળા સરસ થઈ ગયેલું બધું આવે પાણી કઈ નઈ. પાંચ સાત વઘા જેવું છે, બગડ નથી થયો બહુ સારું જ છે.
શું છે.
અ કપાસ પછી આપડે બાજરી
એવું અમારે. પણ પાંચ વિઘા ને ત્રણ વઘા કપાસ ને બેઘા ચોમાસું બાજરી કરી છે.
હવું એમ.
બાજરી તો બધી પડી ગઈ.
અમારી બાજી થોડી પડી હ કપાસ સારો મોટો મોટો બોલો બીજું કેવું શાંતિ અને ત પાર્લર કેવું
પાર્લર માં ચાલુ જાય ઘરનું.
એવું એમ બરોબર અમારે ધીમે ધીમે ચાલે જાય.
તમારે કેવું છે, લેબમાં.
અમારા લેબમાં નોકરી ચાલુ છોમ ટેસ્ટંગમાં કઈ છે, નહી. તમારા પાર્લર માં કેવું ચાલે ધૂમધામ ચાલે. બરોબર અમારે ત્યા ચાલે જાય રાગે રાગે ભગવાન ની
એ એમ ના.
હા બોલો બીજું કો.
બસ તમારે શું ટેસ્ટિંગ કરો છો.
અમારે જો સોઈલ ટેસ્ટ આવે પછી કપચી એસબીસી નું આ ટેસ્ટિંગ હોય પ્લેટ લોટ બધામાં ટેસ્ટિંગ ના હ કામ હાાલ ઓટો મા બેઠો લાલ કોર મંદા જ એવું ર હમ તમારે પાર્લર માં એવું જ નહી તમારે ચાલે જ જાય
હા અમારે તો બારે માસ તમારે તો ચોમાસામાં નવરા હોય ને
હા ચોમાસામાં અમાર ના કામ હોય એટલું બધું હ સાડું ના આવે અમુક ક આઈ જાય જાયું હોય ત્યાં જવાય. બહ બહ સાઈડો નહીં આવતી એ હમ ખરા ભાઈ બંધુ કર હ બોલો હાા રોહિત ભાઈબંદ હું કર હ ગલ્લામાં આવે કે નહીં આવતા
આવે છે ને રાત્રે આવે છે.
એવું એમ.
અત્યારે આમાં તો મ્યા અત્યારે આમાં તો મહેસાણા ગયા ટ્રેનમાં બેસીને
મહેસાણા ગયા.
હા
હા ઓવેી ના નોકરી કરો ને
હા ઓવ બી નોકરી લેબમાં જ કરે છે.
એવું એમ એ મહેસાણાતો થાય ને.
હા હા
હમ બે દિવસ પેલા ભેગા થયા તા મને એટલે તૈયારી કરું હું તો ભેગા થાય ન થતા તને
ક્યા ભેગા થયા.
હા અમે હ ઇકો માં આવતા થયા.
હા એવું છે એમ ન
હ પેલા ભેગા નોકરી કરતા અમે લેબમાં પછ એ અલગ થઈ જાય લેબમાંથી બીજી લેબમાં ગયા.
હા હા સાચી વાત
હા
તમે સોયલ ટેસ્ટમાં શું કરો છો
સમાં અલગ અલગ ટેસ્ટિંગ વિના પોક્ટર હોય પછી બધું ટેસ્ટિંગ અલગ અલગ હો એલ એલપીએલ નું હોય.
હા.
હ જે એવું બધું ટેસ્ટિંગ હોય તમે તમારે કોઈ મોટો મોટો કોઈ બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવ ત્યાજો મં ટેસ્ટિંગ કરી આપશું.
હા કરી આપજો ને વ્યાજબી ભાવમાં કરી આપજો.
હા વ્યાજ બી કરી આવો મકાન બકાન બનવાનું તો કેજો
હા આપડે છાપરાનું ટેસ્ટિંગ કરવાનું છે કરી આપશો.
આપણા ન જે ના થાય.
ક્યા.
ના એ તો મોટી બિલ્ડિંગ હોય બહુ લોડવાળું વજન હોય ને બે બે માલ ની બિલ્ડિંગ હોય ત્યાં ટેસ્ટિંગ થાય
છાપડા માં ના થાય
ના એનું ના થાય બીજું કોઈ કરા કોઈ ટેસ્ટિંગ કરું હોય તો કોલ કરવાનું કો તમા ભાઈંધ હોય. ીધા હોયને એનું તો ટેસ્ટિંગ કરી આપશું અમે બીજું કેવું ચાલે કોત
બસ મજામાં તમે- એસબીસી ટેસ્ટમાં શું કરો છો પેલા
એક્સપિરય જોવા મળ રિંગ રેન્જ જવાનું હોય ત્યાં એસ બીસી કરવા માટી કાઢ- અલગ અલગ મીટરિય ટેસ્ટિંગની માટેનું સેમ્પલ લેવાનું હોય.
કેટલા મીટર વોલ કરો છો
એ દસ મીટર હોય પાછ ઓરા નો હોય ને એમાં છ મીટર હોય.
હા દસ મીટર માં પેલા કેટલા મીટર સેમ્પલ નું
પેલા દોઢ મીટર હોય એ ગે માટે પ પેલા દોઢ મીટર હોય. પછી બે મીટર અઢી મીટર અડત મીટર એ રીતનું હોય ત્રીસ દસ મીટી કરવાનું હોય અને પ વચમાં યુડીએસ એસપીટી લેવાની હોય એસપીટી માં એવું હોય. કે તમે કેટલા કેટલી જમીન માટી કડક કેટલી કડક નથી. એ બધું જોવા માટે હોય. એનેસ પીટી અને ટપ્પા મારીને હા ટપાગ-
હા સાચ
તમે તો વાત કરીલી જ છે. એટલે તમરો થોડો થોડો ખ્યાલ હશે જ
મને તો ખ્યાલ છે થોડોક થોડો-
હા અરે આપડે તમે આલા ને બે ત વખત જોવા માટે-
હા લેબ માં આવેલો છે. ને-
હમ હ ચ અમારો કામકાજ જોવો સારું છે. ને-
સારું જ છે તમારું કામકાજ મજ-
હમ બરોબર કોઈ ટેસ્ટીસ્ટી ન હોત મને કેવાને-
સારું
હમ બીજું કો
અને તમે પ્રોક્ટર માં શું કરો પેલા?
પોખામાં તો માટી લેવાની હોય છ કિલો જેવી.
હા
હમ્મ, પછી એમાં પાણી કેટલું માટી પેચવાની એના તરફથી પાણી વળવાનું ના, પોકે ટેસ્ટ કરવાના કેટલું દબાય છે પાણી પછી એમાં છ સાત દિવસ પાણી મૂકવાના કોઈ- કેટલી માટી બેસે છે કેટલી પુલે છે એ ચેક કરવાનું હોય.
મજબૂત છે.
હા મજબૂતી ચેક કરવાની-
એવું છે એમને-
હમ હ બહ ટેસ્ટિંગ બઉ- અમે મિનટ ટેસ્ટિંગ કરીએ- એ બધું બઉ ટેસ્ટિંગ કો ના ઉના નામ તો નવરાત ન રતા હ એટલું બહ ટેસ્ટિંગ આવે - ગરમી હો કાંટાળી જવાય કાંટાળી જવાય ગરમીમાંંધ-
એવું છે. એમ ને-
હમ્મ.
તમારે પણ કોઈ કરિયાણું, બરિયાણું જોતું હોય તમારા પાર્લર લઈ જવાનું.
એવું એમ, મોટે દુકાન નાખી ને તમે તાર નાની હતી મોટી કઈ જગ્યા કરી
મોટી આપણા રાજપુર બસ સ્ટેન્ડ
એ એવું હા, બરોબર. મોટી કરી એટલે અમે તો જ નહી હમણાં એટલા તો વાત મળી હતી. એક મિનિટ અરહિતભાઈ નઈ પણ વાત કરી? એને વાત કરી કે આનંદભાઈ કે મોટું પાર્લર બનાવ્યું કરિયાણા હા, ઓપનિંગમાં ફોન બંધ ના કર્યો તમે?
પણ યાર ભૂલી ગયો.
હા, એ નાચવાળને ભૂલી જો આપણે આટલી જૂની ઓળખાણ ખૂલી જઈએ.
બ્યુટીપાર્લર કર્યું તે ફોન કરવાની યાદ ના આવ્યું તમારું.
એવું કોઈ વાતો નઈ સારું કેવું ચાલો બીજું કો ધંધા પાણી સારી રીતે કરી રહ્યા? અરે એક વખત આવડો ઓટો મારી જખું પડે
આમાં કો તો ચા-પાણી કરવા આવજો કે
હા, તો આવશે જ નવ એટલે અમે રાજકોર બાજુ તો આઈએ આઈએ.
હા.
હમ્મ, બીજું ચેવુ હ?
બસ મજામાત છે, અમાતો?
ખરે આમ માણસો-માણસ જવર પડે કે નહીં પડતી
માણસો તો અત્યારે બે રાખેલા છે.
એે ભાઈ
ચાલ જાયે અત્યારે મને
એેવું એમ
એ જોખીને આપે અને મોકરેલુ બનાવીને આપું હિસાબ કિતાબ બધું.
હમ્મ, હમ્મ, ચાલે, ચાલે કરે. ક્યા માણસો કઈ બાજુના
મોણસો તો ગામના જ રાખે છે.
એવું એમ જોડે જોડે રાજપુરના રાજતપુ એમ
હા.
હમ, કેટલા પગારા કર્યો એમ
એમને તો હાલ સાત-સાત હાજર આપું છું, પછી એક વરસ પછી વધારી હવાનું છે.
એવુ એમ કેટલા ટાઈમ થી એ.
છ મહિનાથી જ આવે ને.
છ મહિના થમ હમ, હમ પેરા પાર્લર બરોબર પાર્લરમાં તો કોઈ હતું નહી તમે એકલા જ હતા ને?
પારલરમાં તો ના જો હોવેને માણસો.
હમ્મ, બઉ મોટો પાર્લ નતું પેલા કરિયાણા નવા કર્યું ને?
હા, કરિયાણાનું હવ કરીયુ
હા, બરોબર. કરીણામાં શું-શું રાખો મોટોમ રાખો કટ્ટ એવું
બધું જ આપણે કટા વ્યાજબી ભાવે મળી જાય. ખાંડ, તેલના ડબા
એવું એવડી મોટી કના છે, દુકાન
હા.
બરોબર.
મોટા ભાઈ આપડા તો.
હા તો રાહોડું બહોડને એવું કોઈ હોય. કોઈ તો તમે ફોન કરી દઈશું. કે જો તેલ ના ડબ્બા વાત્યા ચોખા ડળ એ હોય છે તો. કોન્ટેક કરશું મસાલા મસાલા. હમ ગરમ મસાલા ન રાખો પેકેટ મોટા.
બધા જ મસાલા ચાટ મસાલા મટન મસાલા.
હમ.
બધા જ ગરમ મસાલો છાસ નો મસાલો.
હ બીજું બોહ કેવું ચાલે તમાર
હા
હા વરહા જેવુંક નહી તમારા હાલ
આલે તો નહી
અમે હાલ તો પૂરું તડકા જેવું કાઢ્યું હાલ તો વરસાદ નઈ અમારે
એવું છે એમને અમારે તડકો પર કાઢયો છે અત્યારે
બરોબર આમે તડકા જેવું સાંજે જબબર આ વરસાદું
હા મારે પણ આવ્યું તું
હમ સાંજે વરસાદ તો બઉ વાયરો વાયરો બ સાત માં આવ બઉ વરસાદ વરસાદ તો એટલો બધો ન તો આયોપણ
વરસાદ તો અમારે આવે તો બઉ
એવુ એમ
હા
બરોબર હમારા કો ખેતરમાં થોડું પાણી ભરાનું તું હ બે દિવસ પહેલા તે થોડું પાણી કાઢી નાખી તો થોડું કને કપાસ બરી જતો
હા સાચી વાત સાચી વાત
પાણી કાઢુ પડે એના બળી જાય બધો આમાંરે એક બાજુ લેબ નું કરવાનું એક બાજુ ખેતર નું કરવાનું એવુ હ વરતો હાં એવું એ તો બનેરાએ ખેતીનું કર પહરચતા આવું કરવું પહોચી ન વાર લેબમાંમ વધારે આવે એટલે કાલ તો ઉધર જમીન હાલ જેવી હ હ થઈ ગ છે ચાલતા હશે
કોઈ ઘરાક હોઇશ કઈશ
આધ ટ ત કેજ ન ઉછરા લેવીજમીન
મને ઉતરી ના પૈસા કેજ્યો તો હું કોઈક ગરાકને કહું
હમ
રકે તો દસ હજાર ચાલે છે અમારે તમારે કેટલા
એટલે મનો એ લોકો ખ્યાલ નઈ કોઈ જે ચાલતા હોય છે આપડું પુછી ના વ્યાજબી ભાવે હમ બાર મહિને એ રી તો ઉધાર જવું બાર મહિના
હા હા
હમ
એટલે બધું પહોંચી ના વળે ને
હા ત ભેલા બ બીજા ભાઈબંધ રખાવ છ જમીન હતી એછ પૂછી દ કે ક્યા દા ક ફેગા
હા
એ કોઈ જમીન દ લ આવી પોરાનહી હું તો વાયલ વું લેવું પડશે ને
હા સાચી વાત પાક ના અપાય ને કોઈ પાક
હા એટલા જ ને મી જો ચવથનંદ ચાલ
બસ શાંતિ બદામાંી મેો
એવ તમે પફું કર
હા ભાઈ તો મહેસાણા છે
બરોબર મહેસાણા એમ